જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો ભાઈ
કઈ નહી ભાઈ બસ મજામાં હમણાં તો તમને ખબર જ છે કે આપણે જે ચોમાસાની સિઝન આવી રહી છે તો મેં તો મારા ફેમિલી સાથે વિલ્સન હિલ્સ એ બધી જે પ્લેસ છે ત્યાં ફરવા જવાનું વિચારી રહ્યો છું કારણ કે ત્યાંનું વાતાવરણ એટલું સુંદર હોય છે જ્યાં વરસાદ હોય છે ઘણા બધા ડોઢ હોય છે અને ત્યાં બને મેગી બનીને ખાવાની ક‌ઇક અલગ જ મજા આવે છે અને ત્યાંની તો ચોકલેટ ઘણી ફેમસ છે, તમને ખબર જ છે. તો તમે આવી રીતના વિલ્સન હિલ્સ કે અન્ય કોઈ જગ્યા પર ગયા હતા?
હા, સાચી વાત. હમણાં વરસાદ જેમ કે ચાલુ થયો છે, તો ફેમિલી, ફ્રેન્ડ સાથે જવાનું થયો જ. થયા છે, તો ત્યાં અલગ જ કંઈ મજા છે, કંઈ અ સિટીથી દૂરને એમ. સુકુન મળતા જ, એને બનાવો. કઈ ખાવાનું બનાવો, મેગી કે પછી‌ કોર્ન કઈ શેકીને, એમ સારું લાગે, એમ ફેમિલી સાથે જાય, તો તમે કોઈ ઓર જગ્યા ગયા છો, ગુજરાતમાં?
હા ભાઈ, તમારે. હા ભાઈ. સાચી વાત, અને ગુજરાતમાં તો આપણે ફરવામાં બીજી જગ્યા છે, દ્વારકા. ત્યાં તો મેં ગયો નથી, પણ મારો વિચાર છે કે મેં ત્યાં જાઉં, કારણ કે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનની સુંદર એવી મૂર્તિ અને ત્યાંનો દરિયો પણ ખુબ પ્રસિદ્ધ છે અને ત્યાંનું વાત એટલું શાંતિ મળ્યું હોય છે, કારણ કે ત્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે. અને ત્યાંની મને વાત મળી હતી કે, ત્યા જે બેટ દ્વારકા હતી. શ્રી કૃષ્ણ ભગવાન તે સમુદ્રમાં સમાય ગઈ હતી. તો તે લોકોને અંધશ્રદ્ધા લાગતી હતી, પણ વૈજ્ઞાનિકો એની ખોજ કરીએ તો એ રિયલમાં છે, અને સબરીન દ્વારા નીચે જઈને એને આપણે જોઈ પણ શકીએ છીએ. તો મારે તો ત્યાં જઈને અવશ્ય જોવું છે કે પહેલાના જમાનામાં શું હતું, અને શું નહીં, આ બધી મારે માહિતી મેળવવી છે. અને ત્યાંનું ખાનપાન મને ખબર નથી, પણ તમે જો ગયા હોય ત્યાં તમે મને એના વિશે થોડી માહિતી આપો ની.
હા, મેં ગયો હતો દ્વારકા. તો ત્યાંની ખાનપાન, ત્યાંના ફેમસ સમોસા. છાસ, ત્યાંની રોટલી અઅ સેવકાડા નું શાક, બધું જ બહુ સારું. મારે દ્વારકા ગયો હતો, ત્યાંના પ્રસિદ્ધ. કૃષ્ણ ભગવાન નું મંદિર અને તાનો અલગ જ, અલગ જ કંઈ. અલગ જ ત્યાં જઈને જે આપણાને મળે છે. અ બેડ દ્વારકા. આ સાઈડ જાઓ તો, રુકમાણી મંદિર ને બધું સારું સારું ફરવાનું છે‌.
હા ભાઈ, તમે કીધું તો હવે તો મારે રે, અવશ્ય ત્યાં જઈને હવે ત્યાં રુકમણીજી નું મંદિર છે, તેમાં અવશ્ય જવું જ છે. અને મેં તો સારંગપુર પણ ગયો હતો. ત્યાં હનુમાન દાદા નું પ્રસિદ્ધ મંદિર છે, ત્યાં અને ત્યાં એટલું ઘણું મોટું મંદિર છે કે ત્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓ જાય છે અને ત્યાં ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ છે કારણ કે કોઈ પણ અ કોઈ પણ ભક્ત ભૂખું ન જવું જોઈએ તેથી કારણે તે પ્રસાદ ના રૂપે ભોજન કરવામાં આવે છે. અને ત્યાં હનુમાન દાદા ની એટલી ઘણી મોટી મૂર્તિ છે. કે તે તો જોવાની અલગ જ મજા આવે છે ત્યાં કેટલાક ફોટો પાડે છે અને સેલ્ફી વિડીયો વગેરે બનાવવામાં આવે છે અને જયારે હનુમાન જન્મ સ કે રામનવમી હોય છે તો ત્યારે ત્યાં ઘણો મોટો એવો પ્રોગ્રામ કરવામાં આવે છે. તો વિચારી રહ્યો છો કે પોગ્રામ જોવામાં એક દિવસ જાવ અને ત્યાંનું જે વાતાવરણ છે તે મે અનુભવ કરું તમે સારંગપુર કે એવી કોઈ જગ્યા પર ગયા છો?
હા સારંગપુર ગયો છું પણ સારંગપુર પણ ગયો છે ને વીરપુર પણ ગયો છે વીરપુરમાં જે ફેસિલિટી આપણને મળે છે ત્યાં ચોવીસ કલાક આપણે રહી શકીએ ત્યા પ્રસાદ ભી હોય ચાર ટાઈમ સવાર સાંજ સાંજે તે આપણા શ્રદ્ધાઓને સા ત્યાં જાય ને જે જોએ તે મળી જાય છે વીરપુરમાં તો આપડે ગુજરાતમાં જે હવા સ્થ સ્થળો છે તે સારું ભરાઈ જાય તો ફરવા જેવી જગ્યા બી છે એ તો
હા ભાઈ તમારે એકદમ સાચી છે અને તમને ખબર જ છે કે આપણા ગુજરાતમાં સૌથી ફેમસ એવું છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કારણ કે આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી તે આપણા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એમના એમની બનાવવામાં આવેલી છે અને એટલી મોટી ની છે કે જ્યાં ત્યાં આપણે તો કઈ એના પગના અંગુઠાના બરાબર પણ નહીં આવીએ. અને તે પ્યોર સ્ટીલની એટલે કે લોખંડની બનાવવામાં આવેલી છે કારણ કે સરદાર વલ્લભભાઈ શ્રીને આપણે લો ખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવતા હતા તો ત્યાં એટલું મોટી પ્રતિમા જ છે અને ત્યાં કેવી રીતે બનાવવામાં આવી છે શું છે તે ત્યાં માહિતી થોડી આપવામાં આવેલી છે. અને મારા ખ્યાલથી તે બે હાજાર તેર માં બનવામાં શરૂ કરવામાં આવી હતી. અને બે હાજાર અઢાર માં એનું બાંધકામ પૂર્ણ થયું હતું. મને આપણને ત્યાં જાય ને તો ત્યાંના લોકો પણ ઘણા સારા છે તે પ્રતિમા વિશે આપણને ઘણી માહિતીઓ આપે છે આપે છે તો મેં વિચારતો છું કે ત્યાં અવશ્ય જા અને તેની બધું નોલેજ હું લઉં તો તમે એ જગ્યા પર ગયા હતા ક્યા તો પછી તમે વલસાડમાં રહો છો તો ત્યાંની કઈ કઈ જગ્યા એ ખૂબ પ્રસિદ્ધ છે.
વલસાડમાં તો એમ તો તિથલ બીચ છે પાનેરા પાનેરા ડુંગર છે એવી બહુ બધી જગ્યાઓ છે વલસાડમાં તિથલ એવી જગ્યાએ જ્યાં બેસીને અ રાત સાંજે પરિવારો જાય છે ત્યા સુકુન મેળવે છે ત્યાં દરિયાના પાણી જોઈને પાણીના મંદિર એ તો સૌથી સ્થ ફેમસ સ્થળ છે વલસાડનું જ્યાં માતાજીનું મંદિર છે. ડુંગર પર જ્યાં નવ નવ નોરતે બોજ બોજ પબ્લિક જાય છે ફરવા જેવી જગ્યા ત્યાં ફરવા જેવું છે
હા ભાઈ બરાબર તમે સાચેજ કીધી પાંનેરા ડુંગર તે તો મેં અ વિડીયોમાં જોયું હતું અને મને ખુબ મજા આવે છે મેં વિચારતો છું કે ત્યાં જઈને પણ માતાજીને દર્શન કરું. કારણ કે ત્યાં પણ લગભગ હજારથી પંદરસો જેવા પગથીયા છે. અને મેં તો વિચાર્યું હતું કે ત્યાં જાઉં પણ મારે વખતે નહી જવા ઓટોમેટ અવશ્ય એક વાર ત્યાં જવા જ અને મને ખબર છે કે માતાજીનો ત્યાં ઘણો મોટો પ્રોગ્રામ કરવામાં આવે છે. અને તમને ખબર હોય તો આપણું ગિરનાર તે કેટલું ખુબ પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં હિન્દુ અને જૈન ધર્મ બેવ ના મંદિર છે અને ત્યાં લગભગ નવ હજાર નવસો નવ્વાણું પગથયા છે. તો મેં તો ગયો હતો અને મેં તો ચાલતો જ ગયો હતો, ત્યાં રોપવેની સુવિધા પણ છે. પણ તે છતાં પણ આપણે અડધા પગ ચડવા જ પડે. પણ મેટ્રો ચાલીને જ ગયો હતો અને ત્યારબાદ એવું બીજું પ્રસિદ્ધ મંદિર છે તો પાવાગઢ પાવાગઢમાં તો એટલી મજા આવે છે, તમે ગયા હતા કે પાવાગઢ?
હા, મે પાવાગઢ મેં ગયો હતો ત્યાં રોપ વે ની ફેસિલિટી પણ છે અને આપણે પગથિયા છી પણ ચડી શકીએ છીએ રોપવેની ફેસિલિટી બાય યુઝ કરવી હોય તો ત અમુક પૈસા આપીને કરું ને આપણાથી પગથિયાં ચડીને પણ જવાય પાવાગઢના ઉપર માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરીને ત્યાં ફરવા જેવું પાર્ક પણ છે નીચે. જો આપણે ખાવાનું પણ ખાઈ શકીએ ને બધી જ ફેસિલિટી મળી જાય પાવાગઢમાં તમે એવો ક સ્થળે ગયો છો? ગુજરાતમાં
હા, ભાઈ તમે કીધું બરાબર પણ આ વગળ તો મેં ગયો હતો પણ બો નાનો હતો એટલે મને એટલું બધું યાદ નથી. પણ અમે બે વાર દ્વારકા ગયો હતો ત્યાં પણ ખુબ સારું એવું રુકમણીજીનું મંદિર છે, શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે એવું કઈ તા છે મને એટલું બધું યાદ નથી કારણ કે તે મેં બહુ ઘણા સમય પહેલાં ગયો હતો, તો મેં પાછો એકવાર જોવાનો વિચારી રહ્યો છું. અને તમને ખબર છે કે આપણું ગીરનું જંગલ ખુબ પ્રસિદ્ધ છે. ત્યાં ઘણા બધા પશુ પક્ષીઓ છે, અને જંતુ, જાનવર બધા જંગલી જાનવરો પણ છે તો ત્યાં તો જઈને જોવાની અલગ જ મજા આવે છે અને તમને ખબર છે કે આપણા ગુજરાતમાં બીજું સૌથી ફેમસ એવી જગ્યા હોય તો આપણો જે આ વલસાડનો ટિઠ્ઠલ દરિયો છે તે તો ત્યાં પણ ઘણા બધા લોકો દૂર દૂરથી આવે છે ખાસ કરીને ફેમિલી એ લોકો ખરા ફરવાવે છે કારણ કે ત્યાં સાંઈબબાનુંું મંદિર અને સ્વામિનારાયણ ભગવાન નું મંદિર એવું છે તો લોકો જાય છે આનંદ મેળવે છે અને ત્યાં ખાવા પીવાની પણ સુવિધા છે તો લોકો ખાઈ પી પણ છે અને નદીમાં દરિયામાં નાહી પણ છે કારણ કે લોકોને ખુબ મજા આવે છે તો મેટો વલસાડમાં આ ઘણા બધા લોકોને કેમ કે તમે વલસાડ ડળ્યો એકવાર મુલાકાત લો આ આ જગા ઘણી સારી છે અને લોકો એ અહિયાં ફરવા આવવ જ જોઈએ અને તમે જે કીધું વીરપુર તે વિશે પણ મને ઘણી બધી માહિતી છે કે ત્યાં વીરપુર જાય તો ત્યાં નજીકમાં જ હોટલ મળી જાય છે જેથી કરીને આપણે આ આરામ કરીને તરત જ ભગવાનના મંદિર માં જઈ શકીએ અને ત્યાં આમ મેળો ટાઈપ જો હોય છે તો જેથી કરીને નાના પુ એરા લોકોને જે રમકડા એવું જોવતું હોય તે એ લોકોને તરત મળી જાય તો મેટ્રો ત્યાં ગયો હતો ને ખૂબ મજા કરી હતી અને જે ભગવાનનો પ્રસાદ માં એ લોકો જે ભોજન કરાવે છે તેનો પણ આનંદ મેળવ્યો હતો તમે ત્યાં ભોજન કર્યું હતું કે ન કર્યું હતું
હા કરી્યો તો ત્યા ચાવીસો કલાક ત ભોજન હા મેળવા આવે છે જે બી ભક્તો આવે છે તેમના માટે રેવાની અ સુવિધા અને જમવાની સુવિધા જેમ કે તે વીરપુર થી સાઈબ જાશો ગાંધીનગર જ્યાં આપડા અ ગ અ ગાંધી બાપુજી નું જન્મ સ્થળ છે ગાંધીનગર માં બી ફરવાલાાયક બહુ બધી જગ્યાઓ છે જ્યાં ત્યાં મોટી મોટી બુક સ્ટોરો છે પાર્લિયામેન્ટ છે કે તમે ત્યાં કોઈ દિવસ ગયો છો ગાંધીન ગાંધીનગર સાઈડ
ના ભાઈ મેં ગાંધીનગર તો નથી ગયો પણ જવાનું વિઈચ્ચાર રહ્યો છું કારણ કે આપણા જે મહાત્મા ગાંધી જે છે તો તેમની જન્મભૂમિ પર અવશ્ય જવું જોઈએ અને ત્યાંનો જે માહોલ છે તેનો પણ અનુભવ અવશ્ય કરવો જોઈએ તો મેં તો ત્યાં જવાનું વિચારી રહ્યો છું અને મેં તો ત્યાં પણ ગયો હતો જે સોમનાથ આપડે કહેવામાં આવે છે એટલા સોમનાથ નું આપડે જે શંકર ભગવાન નું છે તેની કઈ મૂર્તિ છે અને ત્યાં બાર જ્યોતિર્લિંગ માટે ન એક જ્યોતિર્લિંગ. જે સૌથી ફેમસ છે તે ત્યાં આવેલું છે અને સોમનાથને આપણે. સોનાની નગરી તરીકે પણ આમ કહેવામાં આવે છે. તો મેં તો વિચાર્યો છું કે તમે જાઓ અને. મારા ફેમિલી લુકને પણ લઈ જાાવ કારણ કે ત્યાં. જે ભગવાન ની મૂર્તિઓ છે તે સોનાની છે એવું કઈ કહેવામાં આવેલી છે. તમારે તો જવાનું ઉચ્ચર રહ્યો છો તમે ગય લાગે ત્યાં.
નહી તં તો નઈ ગયો છે પણ સા એમ તમે કહો છો સાચી વાત પણ. આજકાલના જમાનામાં બધા આજકાલના છોકરાઓ જે. હમણાં યંગ છે તેઓ બધા. વોટર પાર્ક જવા માટે બહુ હમણાં વોટર પાર્ક બહુ. જેમ કે આપડા આખા ગુજરાતમાં સૌથી બેસ્ટ વોટર પાર્ક હોય તો. અ અમે જ્યાં જ્યા સુરતમાં આવ્યું છે તો તમે ગયા છો સુરત જે વોટર પાર્ક છે ત.
ના ના ભાઈ અમે તો નથી ગયા પણ મેં ત્યાં જવાનું વિઈચ્ચાર્યો છું કારણ કે ખુબ મોટું એવું વોટર પાર્ક. છે કે ઘણા બધા દૂર દૂરથી. ત્યાં આવે છે તો મેટ્રો જવાનું વિચારી રહ્યો છું અને ત્યાં સુરતમાં તમે ગલું. તો સાયન્સ સેન્ટર પણ ઘણું ફેમસ છે એ કે ત્યાં બધ. વૈજ્ઞાનિકોની બધી ઘણી બધી. જે એ લોકોએ ઉપકરણો બનાવ્યા હતા કે જે કઈ પણ હતું તો તેના વિશે ત્યાં માહિતી આપવામાં આવેલી છે. તો મેં તો ત્યાં ગયો હતો અને મને ખુબ મજા આવી હતી. અને સાયન્સ ના વિશે મને મતલબ કે વૈજ્ઞાનિક વિશે મને ઘણું બધું. શીખવા મળ્યું હતું. તો આપણું ગુજરાતના સ્થળો તો બહુ ઘણા પ્રસિદ્ધ છે અને લોકો દૂર દૂર. થી વિદેશ માંથી આપણ ગુજરાતની મુલાકાત લઈ છે. તો સારું ભાઈ આપણે મળીએ આગળ પણ આવી ગુજરાતના ઐતિહાસિક સ્થળો વિશે વાતો કરીશું.
સારું સારું ભાઈ.